હલો. શું મારો અવાજ તમને આવે છે.
હા મિત્ર આવે છે.
હા તો શું તમે હવે ફ્રી છો.
હા હા ફ્રીજ છું.
જો તમે ફ્રી હોય તો આપણે આજે એક ટોપ પર ટોપિક પર વાત કરીએ.
હા ચોક્કસ.
તો ટોપિક નું નામ છે પર્યાવરણ પ્રદુષણ.
એ તો ખૂબ જ સરસ ટોપીક ની વાત કરી છે. તમે કારણ કે હું પણ એજ વિચારું છું કે કેટલાક વર્ષોથી આપને બધા એક વાત પર અનુભવી છે કે વાતાવરણમાં ઘણો બદલાવ આવ્યો છે. ઉનાળામાં ખૂબ જ ગરમી પડે છે વરસાદ ક્યારેક ખૂબ વધારે પડે તો ક્યારેક બિલકુલ પડતો નથી શિયાળામાં પણ પહેલા જેવી ઠંડી અનુભવાતી નથી. મને લાગે છે કે આ બધું પર્યાવરણમાં થતા ફેરફારો અને વધતા પ્રદુષણને કારણે જ થતુ થઈ રહ્યું છે તો તમે શું કહેશો?
હા મિત્ર તમારી સાચી વાત. છે કેમ કે આ સમયમાં એટલા બધા પ્રદુષણ ના કારણો થઈ ગયા છે કે પ્રદુષણના કારણે ઘણી બધી બીમારીઓ અને જે અમુક ઋતુઓ છે એમાં પણ ચેન્જ જોવા મળે છે આ પણને તો માનવ જીવન અને પર્યાવરણ એકબીજા સાથે ખૂબ જ નજીકથી જોડાયેલું છે જો પર્યાવરણ સ્વચ્છ અને સ્વસ્થ હશે તો જ માણસનું જીવન સુખી અને તંદુરસ્ત રહી શકે પરંતુ આજે પર યા પ્રદુષણનુ કારણે અનેક સમસ્યા ઉભી થઈ રહી છે કેમ કે કેટલાક લોકો એની શારીર રીતે સંભાળ નથી દેતા.
હા તમારી વાત સાચી છે કારણ કે પર્યાવરણ એ આપના જીવનમાં આદર છે. હવા છે પાની જમીન વૃક્ષો પ્રાણીઓ અને કુદરતી સંસાધનો મળીને પર્યાવરણ બનાવે છે જો પર્યાવરણ સ્વચ્છ અને સંતુલિત રહેશે તો જ માણસ અને અન્ય જીવનું પણ સુરક્ષિત રહેશે પરંતુ આજકાલ માનવ પ્રવૃત્તિઓના કારણે પર્યાવરણને ભારે નુકસાન થઈજ રહ્યું છે. તો જેમ કે જોઈએ તો પ્રે પર્યાવરણ સૌથી વધુ જોવા મળે છે જેમાં રસ્તા ઉપર એટલા બધા વાહનો થઈ ગયા છે ઘણી વાર શ્વાસમાં લેવામાં મુશ કેલી પડે છે તો આ બધા પ્રદૂષણ બવ વધારે જોવા મળે છે તો તમારા વિસ્તારમાં કોઈ એવું જોવા મળે છે
હા મિત્ર તમારી વાત સાચી છે કેમ કે અમારા વિસ્તારોમાં પણ અમુક જગ્યાએ એટલું બધું પ્રદુષણ થઈ ગયું છે. કે ઘણી બ બીમારીઓ અને પક્ષીઓ આ બધા પ્રાણીઓ પણ આ ગામડામાં આવી જતા હોય છે કેમ કે ઘણા બધા એવા વૃક્ષો કપાઈ ગયા છે એ વૃક્ષોની જગ્યાએ મોટી મોટી બિલ્ડિંગો ઉભી થઈ ગઈ છે તો એ એનું બધું પ્રદુષણ આવીને જે તા પ્રદુષણ થઈ એના કારણે બીમારીઓ અને ઘણી બધી એવી તકલીફો વેઠવી પડે છે ને પ્રદૂષણના કારણે પક્ષીઓને પણ સારી રીતે હવે રઈ શકાય એવુ નથી માણસોને પણ ઘણી બધી તકલીફો થાય છે ઘણા બધા રોગો આવે છે અને ઘણી બધી જમીનમાં ઝેરી તત્વો ભય જાય છે અને જીવન સૃષ્ટિમાં નુકસાનકારક બને ત્યારે એ પ્રદુષણ છે તો પ્રદુષણના કારણે અને પર્યાવરણના ઘણા બધા ફેરફાર આપણને જોવા મળે છે અને અમુક વિસ્તારોમાં તો એ લોકો ના લીધે ઘણા બધા પ્રદુષણો થતા જોવા મળે છે કેમ કે કોઈ ખાસ કરીને ધ્યાન નથી આપતું.
હા તમારી વાત સચોટ સાચી છે કારણ કે આપણે ઘણી બાબતો કરી શકીએ છીએ વધુમાં વધુ વૃક્ષો વાવવા જોઈએ પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ કરવો જોઈએ પાણીને વીજળીનો બગાડ અટકાવવો જોઈએ. અને કચરો કચરા પેટીમાં જ નાખવો જોઈએ તો શક્ય હોય ત્યાં સુધી સાયકલ અથવા જાહેર પરિવહનનો ઉપયોગ જોઈએ જ. કારણ કે જો યુવાનો જાગૃત બનશે તો જ ભવિષ્ય વધુ સુરક્ષિત બની શકે પર્યાવરણનું રક્ષણ માત્ર સરકારની જવાબદાર નથી મિત્ર પરંતુ દરેક નાગરિકની ફરજ છે તો તમારા બાજુ એવા કોઈ માણસો છે જે પર્યાવરણને નુકસાન પહોંચાડે છે
હા અમુક એવા ઘણા બધા સ્થળો છે જે પ્રવાસી લોકો જ્યાં પ્રવાસમાં પ્રવાસ માટે આવે છે તો એ જગ્યા ઉપર ઘણું બધું પ્રદુષણ થઈ રહ્યું છે કેમ કે કેટલાક લોકો જે ખાવાનું સામાન લઈ આવે છે. અમુક વસ્તુઓ પ્લાસ્ટિકને બધું બધુ એ કચરા પેટીમાં નાખતા નથી અને આજુબાજુ ફેંકી દે છે જેના કારણે જંગલમાં ઘણી બધી પ્રદુષણો થવા લાગે છે અને એમ જાણીએ તો આપણને એક સારો પાય પણ કરી શકી છીએ સોશિયલ મીડિયા દ્વારા આપણે વિડીયો અને ઘણા બધા પોસ્ટ દ્વારા પણ આપણે લોકોને સમજાવી શકી છીએ પરંતુ જે રીતે પ્રદૂષણ થઈ રહ્યું છે એને આપણે ધ્યાનમાં રાખ ઘણા બધા વિડીયો અને એવી રીતે સોશિયલ મીડિયા દ્વારા આપણે જાગૃતતા ફેલાવી જોઈએ જેથી કરીને લોકો સુધરી અને પ્રદુષણને અટકાવી શકાય કેમ કે ઘણા બધી ઘણી બધી બીમારીઓ પણ થઈ રહી છે. તો એના કારણે આપણે અમુક વસ્તુઓ ધ્યાનમાં લેવી જોઈએ.
સાચું કહ્યું તમે કારણ કે જો આપણે આજે કુદરતનું ધ્યાન નહીં રાખીશું તો કોણ રાખશે? એવું નહીં રાખીશું તો ભવિષ્યમાં પણ મુશ્કેલી ઉભી થઈ શકે છે મિત્ર કારણ કે સ્વચ્છ હવા, શુદ્ધ પાણી, હરિયાળુ વાતાવરણ એ આપણું અધિકાર છે. અને જો જવાબદારી પણ છે આપણે સૌએ મળીને પ્રદુષણ ઘટાડવા અને પ્રદુષણ બચાવવા માટે પ્રયત્ન કરવો જોઈએ મિત્ર. જેના માટે આપણે ઘણી બધી બાબતો કરી શકીએ છીએ જેમાં હું વૃક્ષો વાવવા એની કચરો કચરાપેટીમાં જ નાખવા બીજા મતલબ બીજું કોઈ એવું કરતું હોય તો તેને અટકાવી શકાય એ આપની જવાબદારી છે મિત્ર અને આમ જોઈએ તો એ બાજુ તો ઘણું બધું ગ્લોબલ વોર્મિંગ વિશે સાંભળવામાં આવે છે તો એ વસ્તુ એવી છે કે પૃથ્વીના સરેરશ તાપમાનમાં સતત વધારો કરે જ્યારે કા કાર્બન ડાયોક્સાઇડ અને અન્ય ગ્રીન હાઉસ વાયુઓને પ્રમાણ પન વધે છે ત્યારે પૃથ્વી વધુ ગરમ થવા લાગે છે તેના કારણે હિમનદીઓ ઓળગે છે તો એ બધું વસ્તુ આપણને જેવું પૃથ્વી પર કેરીએ છીએ તેવું પછી આપણને વરસાદ ઓછો પડે કે ગરમી વધારે પડે એવું બધું નુકસાન જોવા મળે છે તો તમારું શું કેહવું છે એ વિશે?
હા મિત્ર. તમારી વાત સાચી છે. કેમકે આવા ઘણા બધા પ્રદુષણના કારણે ખાલી બીમારીઓ અને આ પક્ષીઓ માટે જ નહીં પણ ઘણી બધી પૃથ્વી પર થતી જે ચાલતી આવતી છે એ ઋતુઓ પણ અમુક ચેંજ થઈ જતી છે કેમ કે વરસાદનો સમય જે હોય એ સમયે વરસાદ નથી આવતો અને ત્રણેય ઋતુ એક સાથે ચાલે એવું પણ થઈ શકે છે. વાત સાચી છે કે જે સ્કૂલમાં વૃક્ષારોપણને એવું કરાવે છે એ સારી વાત છે એ હજુ પણ ચાલવી જોઈએ આગળ અને જેટલું બને એટલું વૃક્ષો વાવવા જોઈએ કારણ કે વૃક્ષો આપણને ઓક્સિજન આપી શકે છે એથી માણસનું જીવન પણ સારી રીતે રહી શકે જે જગ્યા પર વૃક્ષ નથી એ એ લોકોને ઓક્સિજન લેવા માટે પણ કેટલી તકલીફ પડતી હોય છે અને પ્રદુષણના કારણે ઘણા બધા એવા નુકસાનો થઈ રહ્યા છે. જેને આપણે આ સમયમાં ધ્યાન લેવું જોઈએ.
તમારી વાત સાચી છે કારણ કે વૃક્ષો આપણને ઓક્સિજન આપે છે હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ શોષી લે છે અને પર્યાવરણનું સંતુલન જાળવે છે પરંતુ રસ્તાઓ શે, મકાનો અને ઉદ્યોગો માટે મોટા પ્રમાણમાં વૃક્ષો કાપવામાં આવે છે તેના કારણે કુદરતને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થાય છે અને આપણે જોઈએ તો પ્લાસ્ટિક જે મા જે વ્યક્તિઓ હોય એ હંમેશા કચરાપેટીમાં નથી નાખતા એ ઘની વાર મેં જોયું છે તો એનાથી પણ આપ કુદરતને ખુબ જ મોટું નુકસાન થઈ રહ્યું છે પ્લાસ્ટિક સહેલાઈથી નષ્ટ થતું નથી તેના તેેથી લોકોને પ્લાસ્ટિક થેલીઓ, બોટલો છે અને અન્ય વસ્તુનો ઉપયોગ કર્યા પછી ગમે ત્યાં ફેંકી દે છે તો એ વસ્તુ તદ્દન ખોટી છે કારણ કે આ પ્લાસ્ટિક જમીન અને પાણી બંનેને પ્રદુષિત કરે છે ઘણી વાર પશુઓ પણ પ્લાસ્ટિક ખાઈ લે છે જેના કારણે તેમનું મૃત્યુ થઈ જાય છે તો તમારા વિસ્તારમાં એવું કોઈ છે
હા મિત્ર તમારી વાત સાચી છે મેં તમને કીધું એવી રીતે કે ઘણા બધા એવા વૃક્ષો કાપીને જ્યાં મકાનો બનાવવામાં આવે છે અને મકાનો બનાયવા છે અને ઘણી બધી એવી જગ્યાએ જે પ્રવાસી સ્થળો છે ત્યાં પણ કેટલું બધો કચરા કચરો થઈ રહ્યો છે અને પ્રદૂષણ થઈ રહ્યું છે તો જે પ્રાણીઓ છેને એ લોકોને પણ નુકસાન ઘણું બધું છે એનાથી જે નુકસાન થાય છે એને આપણે ધ્યાનમાં રાખવું જોઈએ એવા ઘણા બધા સ્થળો છે જે મેં પણ જોયા છે કે પ્રદૂષણ થતા એ પ્રદૂષણ આપણે અટકાવવા માટે ઉપાય કરવો પડે અને એવી ઘણી બધી પ્રદૂષણના કારણે આ વૃક્ષો જે કપાઈ રહ્યા છે એના કારણે પ્રદૂષણ થઈ રહ્યું છે તો એના માટે આપણે સોશિયલ મીડિયા દ્વારા વધારે ને વધારે એ આપણે બહાર પાડી શકીએ જેથી બધાને સમજણ આવી શકી તો મિત્ર તમારા આ ટોપિક પર વાત કરવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.
હા.